એજ, હાં જે શ્રી ક્રષ્ણ બેન, કેમ છો?
મજામાં.
હા, હું બેસી છું. હું પૂછ, હા મજામાં મજામાં. મજામાં છીએ. હું પૂછતી એ તમારા બુટિક છે ન?
હા તમે ક્યાં જોયું મારું બુટિક?
હું જોયા થ.
સારું તો હા.
તો ડ્રેસ મટીરિયલ કે પૂછ
સારું અચ્છા સારું તમારે ડ્રેસ મટીરિયલ નું પૂછવું તુ તો હું તમને કહું તમાંરે શું ડ્રેસ સીવડાવી. છે કે પછી કઈ મતલબ, મતલબ ફેન્સી ડ્રેસ કે કઈ આમ નોર્મલ સૂટ ઘરે પહેરવા માટે,
થોડા ફેન્સી પી નોર્મલ દોનો ના હા દોનો ના.
બંને માટે તમને કવ‌ છું. કે તમે શું? કેવાય આપડે ફેન્સી ડ્રેસ લેવી છે, તો એના માટે આપણે હુંને ગાઉન બી સીવી આપું છું. અને મટીરિયલ તમારું. કે મારું?
મટીરિયલ બી તમારું.
સારું મટીરિયલ બી મારુંને, તો મારા પાસે ને બઉ સરસ સરસ અ મટીરિયલ છે, તો તમારે શું વેડિંગ પર્પઝ થી કોઈ ઓકેઝન પર્પઝ થી લેવું છે કે નોર્મલ લેવું છે?
ના વેડિંગ વેડિંગ હા.
તે એમાં શું મોત તિવાડા ને એ બધા બી આવે છે. તો મારાં જોડે ને પર્લ વાળું આય આ આયેલુ છે ફેબ બ્રિકતો હું એમાં તમને ઘણાં બધાં બધાં ડિઝાઇન બતાવી દઈશ તમે મને એક વાર કલર કહી આપજો તો
કલર કલર આપ બતાઓ તો સહી
જો હું તમને કલર કહું છું કે એમાં જાંમલી કલર આવે પછી ગુલાબી કલર આવે પછી પીળો રંગ આવે. હ પણ આ બધા જો કલર બ કહું છે ને એ બધા લાાઈટ કલર માં આવશે હો, ડાર્ક કલર માં નહી. એટલે એકદમ લાાઈટ પિંક ક આવે પછી ઓલું ઓનિયન કલર આવે હવે ખબર. ડુંગળી જેવું કલર. હા, હા. તો એ તમને ગમે તો હું એનું બનાવી આપું. ઉ એમાં પર્લ અને સૂ સ્ટોન્સ લાગેલા છે. અને સાથે આજકાલને લટકણો વાળી ચાલે છે જે
હા, સારું. સારું.
બી આજકાલ બહુ ચાલે છે તો હું જેમ કે ગાઉનની ચોલી બનાઈને ને નીચે પછી ના ઓલું આપડું ટક્સ વાળી પ્રિન્સેસ કટ વાળી ચોળી ચાલે
હા.
એવી હા એ ચોડી આપ બનાવી ને અને નીચે ના ગાઉન નો ઘેરો કેવો જોઈએ? બહુ જોઈએ કે થોડુંક ક જ જોઈએ ઘેરો? ઓરેબિયલમાં જ ઘેરો ચાલશે તો સારું હું એવા ઘેરામાં અને બેલ્ટ બી એના ઉપર ને પછી વેલવે ઓલું સાટન ની ન બેલ્ટ આપણે તૈયાર કરી. લેવાની, તો હા સાટ ટન ની બેલ્ટ ની બો બના-બનાઈશ મોટી ક તો એ આપડે બેક સાઈડે લગાડી દઈશું સાટ ની અનેઅઅ આખું પર્લ નું અને સ્ટોન નું હશે અને સ્લીવસમાં અઅ આપણેે ને લેસ ઓલી લટકણ વાળી ચાળે ન એ લગાડી આપીશ હું તમને, આ તો થઈ ગયું ગાઉન નું અને નોર્મલ ડ્રેસ માં તમને કોડસેટ વગેરે જેવું તો
એ ગાઉન માં નીચે ગાઉન માં નીચે ઓહ કેન કેન વી નાખવાની.
હા કેન હા કેન બી છે અને આજ કલ તો છે ના અચ્છા ડબલ નાખવી છે અને આજ કલ તો રિંગ વગેરા બી બહુ ચાલે છે . સારું તો હું તમને કેનમાં બી ના જ કલ બહું સરસ સરસ કેન આવે છે તો તમારે કંઈ ક્વોલિટીવાળી જોઈએ? મોંઘીવાળી કે સસ્તુંવાળી?
ના મોંઘીવાળી.
સારું તો હું તમને મોંઘી આપ લગાડી આપીશ. પણ તમને બજેટમાં આવશે ના એ અરાઉન્ડ તમારે કાપડ જ તમને બહુ મોંઘું પડશે પછી સ્ટોનને પર્લ વાળું છે ઉપરથી લેસ બી તમારે લગાડવાની સાટનની બહુ બનાવવાની અને પછી કેન બી લગાડવાની. તો તમારે ગાઉન મારા તરફથી તો છ હજાર સાત હજાર અરાઉન્ડ પડશે તો.
ચાલશે ચાલશે. ચાલશે.
સારું તો હું પછી ના એના હા તો પસી શું કેવાય એક તો સસ્તું પછી ઘણા લોકોને કેન પછી બ તૈયાર કરાય લે પછી લેતા નથી. અને પછી મારે ના વારો નહી ખાત. તો પહ્યો ના બહુ ડ્રેસ ની મટ મટિરિયલ બહુ મોંઘુ આવે આજકાલ. તો પછી હું તો મારે તો આગળ હું પછી ડમી વગેરા લગાડી દઉં. તો એ આગળ સેલ તો થઈ જાય છે પણ તો બી સાઈઝ વગેરે માં થોડું ઈસ્યુ આઈ જાય. છે તો બી હું શું કહું મેં તમને તે આ એ એટલે જ કહી દીધું ક્વોલિટી તો ઓછીવાળી બી છે મારા જોડે. જો સસ્તું તમારે બનાવવું હોય જો મોંઘું બનાવ તો કોઈ વાંધો નહીં પહી તો. સારું અને નોર્મલ ડ્રેસ માં તમારે શું રેગ્યુલર ડ્રેસ ન શું કરવું છ? કો કોટ સેટ કે સૂટ પહેરવું છે? કે પછી કંઈક અહ ક્રોપ ટોપ ને પ્લાઝો સારું? પંજાબી ડ્રેસ
હા પંજાબી પંજાબી ડ્રેસ જેવો
સારું તો પંજાબી ડ્રેસમાં તમે શું કેહેવાય? હા સારું તો કોટનનુ કે કેવું ફેબ્રિક
કોટન કોટન
સારું પ પ્યોર કોટનમાં તો તમને આ ડ્રેસ બી તમને મારા તરફથી પડી જશે. સે હજાર ત કાપડ મારું ને તો છસો ને ચારસો ન હા બારસો સુધી તમને પડશે. પછી આ ડ્રેસ તો કોટનની એમાં લેસ વગેરે લગાવવી છે. કે શું આ અચ્છા ક તો શું કેહેવાય લેસ આજકાલ બહુ ચાલે છે. વ્હાઈટ કલર ની લેસ આવે ને એટલે શું કેવાય? આપડે ગળું બનાવાનું ગળુંમાં એમાં યોગ બનાવી દેવાનું એ લેસ નું પછી. સ્લીવસ માં લગાય દેવાના પેન્ટ પ યા પજામા પર જો બી તમે બનાવ હ એમાં એમાં લગાવી લો ઘેરાય નીચે ડ્રેસ ના નીચે ઘેરો હોય. એમાં લગ ગાડી લો લેસ
લેસ ના શું ચાલે છે લેસ ના શું ચાલે છે.
લેસ તો મા રા જોડે નેટ વાળી છે. ઓર ગંજા વાળી છે. પછી અ ઓલી થ્રેડ વાળી છે, કોટનની બી છે અને થોડું સિન્થેટિક મિક્સ બી છે. કારણ કે ઘણા લોકો મોંઘી જોઈને નથી લેતા. પ્યોર કોટન ની તો પત છી હું પછી સિન્થેટિક વાળી બી મેં રાખેલી છે. એ થોડી સસ્તી પડે. તમને તો તમે શું? કહેવાય એક વાર તમે મારી શોપે વિઝિટ જ કરી લો ને એલે તમને ઘણી બધી વસ્તુ જોવા. બી મળી જશે. અને મેં એક બે આઈટમ બનાવીને તૈયાર બી કરેલા છે. તમને એ બી જોવા મળી જશે તો એનાથી શું, કે તમને ખબર પડી જશે શું બનાવું શું નહી બનાવું કયું ફેબ્રિક કયું કાપડ કયું લેસ શું લગાવું છે.
સારૂ તો હું આઈ જાશુ.
હા તો તમે હતા અઠ હા તો હું શું કઉ આવતા અઠવાડિયે તો ને હું થોડુંક કાપડ અને લેસ ને બધું લા લાવવાનું છે મારે આવતા અઠ અઠવાડીએ હું આ અઠવાડીયએ તો હું બીઝી છું આવતા અઠવાડિય હું લેવા જઈશ માર્કેટે સામાન મારું તો એના આવતા અઠવાડિયે તમે જોઈ લેજો. તો હેના તો શું કેવાય એના અ શું કેવાય મારો હું મૂ મટીરિયલ બી લઈ આઈશ ને નવો ફેબ્રિક લાઇસ ને તો આજકાલ જે ચાલે ના પછી તેમ તમને એ બી જોવા મળી જશે અને હું ડિઝાઇન તો તમને બતાવી દઈશ અને તમને એવું હોય તો કોઈ નેટ પરથી સર્ચ કરીને બનાવવું હોય તો તમે એ બી ડિઝાઇન લઈ આવજો તો હું તમને એ બી અને મારા પાસે એક બુકલેટ વગેરે બી છે ને તો એ ડ્રેસની એ પણ તમને જોવા મળી જશે એમાં પણ તમને ઘણા બધા આઈડિયા મળી જશે અમે જે ડ્રેસ સ્ટીચ કરીને કસ્ટમર ને સેલ કરીને અમે એના શું ફોટા લઈ લઈએ. એટલે ના આગળ કસ્ટમરને કવ. મતલબ બતાવા કામમાં આવે હ અહીંયા હા. એજ તો જો કસ્ટમર જોઈને પછી અમને ઓર્ડર લખાવી આપે આમ તો અમે જેટલા કસ્ટમરને સેલ કરીએ ને એના રિલેટિવ આઈ જાય છે ઓર્ડરમાં તો તો અમને આમ બતાવવાની જરૂરત તો ની પડતી પણ તો બી અમે અમારી સ્પેરમાં રાખી કે હવે જેમ કે તમે થઈ ગયા અને જેને નોલેજ ના હોય અમારા ત્યાંની પહેલી વખત સીવડાવું હોય, તો પછી અને પછી તો કસ્ટમર શું કે તે તમને જે ગમે ને તમે તમારી રીતે જાતે સીવી દો કાપડ લઈને. ખાલી બજેટ કઈ દે કે ભી આ મારું આ બે હજાર માં તૈયાર કર દો, મારું આ ચાર હજાર માં તૈયાર કર દો, પછી અમે તો જાતે તૈયાર કર તે ના અમે એમને આપી દઈએ, પછી એમને તો ગમે છે આ સુધી આમ કસ્ટમર ની કોઈની કમ્પ્લેન તો નહી આઈ પણ તો બી તમારી એક વાર ચોઈસ ખબર પડી જાય ના
હા, સારું.
તમારી રીતે બનવીશ, હા. એજ, તો કઈ નહી, તો હું તમે હું બસ આવતા અઠવાડિયે ને માલ લઈયો. તમે ખાડી ગાઠ એટલું કહી દો ને ડાર્ક કલર માં લેવા પસંદ કરશો કે ડા અહ લાઈટ કલર માં પછી હું એ જ. રીતે કલર્સ લાઈશ.
એક તો અ કલર અનિયન કલરો
નહીં નહીં ખાલી ડાર્ક ડાર્ક ઓનિયનમાં બી ડાર્ક આવે લાાઈટ આવે ડાર્ક કે લાઈટ? જોઈએ બસ એ કહી દો સારું શું કેહેવાય લાઈટ રેસ. સોય ના તું ઉપર એમનું ના ડાર્ક લેસ અને એ બધું કોમ્બિનેશન થઈ જાય. તો એ સરસ લાગે અને હા કોમ્બિનેશન કરાઈ ને હું તમારું ડ્રેસ તૈયાર કરી દઈશ. અને જો પહેલેથી જ કલર ડાર્ક હોય ને પછી લાઈટ લેસ ન પછી મજા નહી આવતી ઉપર, કઈ લગાવવાની તો હું શું કેવાય હમ બે ત્રણ કોફી કલર થઈ ગયું, રસ્ટ કલર થઈ ગયું. પછી અનિયન કલર થઈ ગયું, પછી શું કેવાય આપણું હા મસ્ટર્ડ કલર થઈ ગયું, પછી પીચ કલર થઈ યુ ઘણાં બધાં સ્કાય કલર ને બધું ઘણા બધા કલર્સ છે પણ કન્ફ્યુઝ થઈ જવાય. કે કયું કોને કયું ગમે! પછી ખબર નય ને એકવાર તમે ચોઈસ ખબર‌ પડી જાય ને પછી તો તમને કહેવાની જરૂરત ની પડશે જાતે જ હું કરી આપીશ તમને બધું.
હા સારું સારું તો હું જોઈ
હા સારું. સાર
હા ઓકે જય શ્રી કૃષ્ણ હાં.